હા જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મજામાં
હા મજામાંઓ હ હ તો હા તો આજે આપડે પછી હા હમ હમ બોલો બોલો
આજ આજે તમે અ શું આ ખોરાક વિશે આપડે થોડીક ચર્ચા કરવી છે
હા ચોક્કસ ચોક્કસ હમ
ને ખોરાક એ ખાલી પેટ ભરવાનું સાધન જ નથી એ આપણા જીવનનો આધાર છે કારણ કે આપડે જમવાનું જ સરખું નહી ખાઈએ તો આપણા શરીર માં સ્ફૂરતિ નહી
હા હા એ તો બરાબર છે
કારણ કે આપણે ખોરાક ખાવો જોઈએ અને જો આપણે ખોરાક ખાશું તો જ આપણે જીવન જીવી શકીશું
બાકી તો હ હમ
સાચી વાત છે અને એનો અ બગાડ પણ ન કરવો જોઈએ કારણ કે આપણને જે રીતે ખોરાક મળી જાય છે એ બીજાના નસીબમાં નથી પણ હોતું એટલે આપડે જેમ બને એમ ખોરાક નો બગાડ ન કરવો જોઈએ આપણે ભગવાનનું શ શુક્ર માનવો જોઈએ કે છે ને આપણને અ ત્રણ ટાઈમ નું સારું ખાવાનું અ ભલે આપડે બધા મહેનત કરીએ છીએ પણ સાચી રીતે તો અ મહેનત તો આખી દુનિયા કરે છે પણ આપણા નસીબમાં છે એજ બહુ મોટી વસ્તુ છે એટલે આપડે કોઈ દિવસ ખોરાક નો બગાડ ન કરવો જોઈએ
હા આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર આપણે કેવું કે જોઈએ એટલી જ રસોઈ બનાવી જોઈએ કે ચાલો વધારે પડતું બનાવી દઈએ ને પછી ના ખવાય ને પછી આપડે કચરામાં ફેંકી દઈએ એવું બધું કરીએ અથવા તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં છે કે કોઈ પણ નાના મોટા ફંક્શન હોય એમાં લોકો શું કરે ડીશમાં ભરી ભરીને લઈ લે છે અને પછી એનાથી ખવાતું નથી હા અને પછી આ બધું
વેરાયટીઓ હોય બધી લઈ જ લે
હા હા અને પછી શું થાય કે પછી આખું અ ખવાય નહી અને પછી આખું કચરામાં જાવા દેવું પડે અથવા તો કઈ પણ બધા લોકો શું કરે પછી જે ત્યાં ડીશો મુક કવાની હોય ત્યા એમને એમ જવા દેતા હોય છે તો આ જે અન્ન છે એનો બગાડ થાય આપણને ખબર છે કે ઘણા ગરીબ લોકો હોય છે કે જેને ખાવાનું પૂરતું મળતું નથી એ લોકો મહેનત કરે છતાં પણ ખાવાનું કામ નથી મળતું હોતું તો આપણે ખરેખર આ રીતે અન્ન બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે જેટલું જોઈએ એટલું જ આપણે ડીશમાં લેવું જોઈએ
સાચું ગાય ને બધા મળી જતા ને તો આપી દેવા અત્યારે તો સિટીમાં મોટા શહેરોમાં તો બધું એ એ લોકો ઢોર ને તો અલગ ગૌશાળા જ બનાવી નાખે છે એટલે અહયા ક્યાંય મળતી જ નથી કે એને આપડે કઈ પણ ખવડાવી જ ના શકતા એ બધું કચરામાં જ જાય છે એટલે જેમ બને એમ આપડે ખોરાક નો બગાડ કરવો જ ના શકીએ એ એની અત્યારે હ મે એવું એ પ્રમાણે નું આયોજન કરવું જોઈએ આપડે એ જ પ્રમાણે અ કેટલા સદસ્ય છે તો આટલું બલ થોડુંક વધે પણ એનાથી વધારે એટલું ન વધવું જોઈએ કે છે ને અ બધું કચરામાં અને ગમે તેવા જાય તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન જ છે ને કચરામાં જશે એ આપણે એની સુગંધ લશું એની વાસ લેેશું આપડે તો એ પણ આપણા શરીર માટે જ નુકસાન છે
એ એ જ એ જ એટલે એ હું પણ એ જ કહું કે ભાઈ અ અને કદાચ જો બચી ગયું હોય કદાચ તો આપણે એને બધું સરસ થી અલગ અલગ કરી અને પછી જે લોકોને નથી મળતું તો ઘણી વખત આપડે જોઈએ છીએ કે ઝુંપડપટ્ટી ટી જેવું હોય છે કે ઘણા લોક રેલવે સ્ટેશન ઉપર એમનમ ભૂખ્યા બેસેલા હોય છે તો અમારે ત્યાં અહીંયા ઘણા રેલવેસ્ટેશન ઉપર અમે જોઈએ છીએ તો ઘણા લોકો રાત ત્રે એમ જ બેસેલા હોય છે તો પછી ક્યારેક જો એવું વધેલું હોય તો અમે ત્યાં આપી આવીએ છીએ કે ભઈ આપણે એ અન્નને ફેંકવું પણ ન પડે અને આ લોકોને સરસ થી પેટ ભરાઈ જાય
તો બધાય આજ રીતે કરવું જોઈએ અથવા તો ઘણી વખત ગાયને એવું હા હવે ટીમાં નથી મળતા કે ભઈ ચાલો આપણે એને ગાયને રોટલી આપી દઈએ કે ભઈ વધારે બચેલું હોય તો એને ખવડાવી દઈએ હવે બિલકુલ શક્ય નથી એટલે આપણે બને તેટલું સંભાળીને અને સાચવીને એટલું જ અન્ન અ રસોઈ કરવી જોઈએ કે જે આપણે ખવાઈ જાય
હ અને આપડે આપણા બાળકોને પણ એજ સમજાવું જોઈએ કે તું જેટલું થાળીમાં લે છે એટલું ક્યારે પૂરું કરવાનું એ એને પેલેથી અને એ થાળી ઉઠાવીને રસોડામાં મૂકે એટલું એ એનામાં આપણે જ્ઞાન આપવું જોઈએ કે જેેથી અ એ આગળ જતા એ એના આગળ પેઢીઓને સમજાવે આપણાથી જેટલું બની શકે એટલું આપડે આપણા છોકરાઓને સમજાવું છું કે ખોરાક અને ખોરાક ને પાછળ આપડણે જેટલા ખર્ચા પે હોય આપણે બનાવી નાખ્યું એ તો પછી એ જે ખોરાક બગડી ગયો એ તો આપડે પૈસા ગયા ને અને એ બધું પાછું કચરામાં છે કોઈ જરૂરિયાત મંદોને આપડે આપી આવી ચાલો દસ વાગ્યા સુધી માં આપડે આઈએ તો એ લોકો ખાઈ લે એના પછી આપડ ઉપર જઈએ તો એ લોકો કઈ ખાઈ લીધું હોય એ લોકો પાસે ફ્રીજ ભી નહી સુવિધા હોતી જ નથી કે એ લોકો બધું સંગ્રહ કરી રાખે ફ્રીજમાં કે સવારે ખાઈશું એમ કારણ કે એ વસ્તુ પછી બગડી જ જાય છે
હા એ તો છે જ એટલે આપણે કેવું એ તમારી વાત સાચી છે બાળકોને તો પેલા શીખવવું પડે તો જ આપણે એ લોકોને આગળ જતા મોટા થાશે તો એને ખબર પડશે કે ના ના આપડે એવું ના કરવું જોઈએ અને બીજું શું છે કે જો આપણે અન્નને ગમે ત્યાં ફેંકીએ તો એ શું થાશે કે ત્યાં ગંદકી થાશે અને જો એ ગંદકી થાશે તો એમાંથી આપણને રોગો આ તે બધું થાશે એટલે એ ગમે ત્યાં ફેકવું પણ ન જોય ખુલ્લી જગ્યામાં ઘણા લોકો શું કરે છે કે પછી વધે તે બધું ખુલ્લી જગ્યા પડેલી હોય એમાં ફેંકી દે છે પછી ગાયો અ ન ખાય કે ન કઈ કૂતરા ખાય કે કાય નહી પછી ત્યાં શું એકદમ કોહવાય જાય કોહવાય ને પછી એમાં જન તુઓ ઉત્પન્ન થાય ને એ આપણને માખી મચ્છર એ પાછું આપણું રોગચાળાનું ઘર છે
હા એ બધી મા ખી મચ્છર આપણા ઘરમાં આવે એટલે આપણ ને પછી એ બધ પ્રમાણેના રોગ
હા પછી આ કેવું થાય મચ્છર કરડે તો મેલેરિયા અને ડેન્ગ્યુ ને ચિકનગુનિયા જેવા રોગ થાય માખી છે એ તો એકદમ જ અ બધા આપડા સારા ખોરાક ઉપર બેસે એટલે વળી પાછું અ એને ગંદો કરે ને એને લીધે આપણા પેટના રોગ છે કે પછી એવા બધા રોગ થાય એટલે ખરેખર આ પડે જોઈએ તો સમજીને જ જમવાનું બનાવવું જોઈએ
હું હું મારા બાળકોને પેલે એજ શીખામણ આપું છું કે ટિફિન જેટલું તું તારું લઈ જાય છે ને એ બધું જો એના અહ જો ફળ એને ન ખાધું હો તો એ ફળે હું આવીને પેલે એજ ખવડાવું કે તું ખાઈ જા. પછી તને બીજું મળશે ક્યાં સુધી નહી મળે. એટલે આપડે આપણા બાળકોને પેલે શીખવાડવું જોઈએ કે ટિફિન પૂરું કરી ને આવાનું. મ આટલા આટલા વહેલા આપડે છ વાગે ઉઠીને એને બનાવી આપતા હોય ને પછી એ પાછું લઈને આવે નથી એના પેટમાંય જતું ને પછી આટલા કલાક પછી બગડી જાય. એટલે પછી આપડે પેલા એને એજ શીખામણાવ્યું કે તું પૂરું કરીને આવજે. એટલે બાળકોને પેલા આપડે આ બધું શીખવાડવું જરૂરી છે.
હા, એજ એજ તો કારણ કે એ પછી જો એવું ને એવું પડી રે લે ને પછી ખોટું ખોટું ફેંકવામાં જાય. તમે એને હા સ ચી વાત છે વેલા ઉઠી ને આપડણે બનાવી દીધું હોય ને પછી ના ખાય તો એવું જ થાય ને. ત અને સ્કૂલ માં પણ જો આ રીતનું જ બધું શીખવવામાં આવે છે બાળકોને શિક્ષકો પણ આજ રીતે શીખ ખવતા હોય છે કે ભાઈ
એ શિક્ષકો ધ્યાન આપે છે. અત્યારના શિક્ષકો ધ્યાન આપે છે કે આણે પૂરું કર્યું કે નથી કર્યું એ કમ આપડે એમને કહીએ ને કે તમે ધ્યાન આપજો ને આ જમીને નથી આવતો એટલે પેલે એનામાં ધ્યાન આપશે જ કે આ દવા પાછું લઈને જવાનું હો.
હા હા હા અત્યારે બહુ અહ સ્કૂલમાં બહુ સારું થઈ ગયું છે ટીચરો રિસેસમાં ફરતા જ હોય છે અને જે બાળકો એ ટિફિન ન ખાધું હોયને એના ઉપર ખાસ ધ્યાન રાખ તા હોય છે. એટલે એ હવે બધું જોકે આજ આજના જમાનામાં લોકો સમજી જ ગયા છે. કે સમજદાર થઈ જ ગયા છે કે ના ના આપડે આ અન્ન નો બગાડ તો બિલકુલ કરવું જ ના જોઈએ પણ અહ તો પણ ઘણા લોકો નથી સમજતા આ અમે જોઈએ છીએ કે એ લો કો ઘરમાં એટલું એટલું રસોઈ બનાવી દે અને પછી અહ ખવાય નહીં એટલે ગમે ત્યાં ફેંકતા હોય છે. અમે અમે અમારા અહીંયા જે આજુબાજુ રે છે ઘણા લોકો મેદાન છે છે અમારી સામે તો એમાં ઘણા ફેંકતા હોય છે પછી અમે બધા એ લોકોને અહ આમ કે આમ કહીએ કે ના ભાઈ આવું નઈ કરવાનું એટલે હવે ઘણું ઓછું થઈ ગયું છે.
એ આજ ખોરાક છે એને અન્ન અન્નનો દાણો હોય એ બનાવવામાં ખેડૂતને કે કેટલું બધું એને એની મહેનત કરી હોય એ પ્રમાણે એ લોકો ના પૈસા નથી મળતા તો પણ એ લોકો મહેનત કરે છે આપડા માટે આપડે ક્યાં અત્યારે આ શહેરોમાં રહીએ આપડે ક્યાં ઉગારવા બેસવાના આપડા પાસે ક્યાં એવી જગ્યા બધા જ ખેડૂત ના હોય. એટલે બધા નો આપડે કહી શકીએ એ લોકો આટલી મહેનત થી બનાવતા હોય તો આપડે સમજવું જોઈએ. કે છે ને આપડે આવી તો અન્ન નું નુકસાન જ ન કરાય. કે જેથી છે ને અહ અહ એ આપડે આપડે ખાઈને તે આપ આપડા લોકો એ ગમે ત્યાં થઈ કી દે પણ એ લોકો એ એના પાછળ કેટલી મહેનત કરી છે એ લોકો કોઈ જાણ છે.. જયારે વરસાદ નથી પડતો ત્યારે એ લોકો કેટલું રડે છે કે કેમ વરસાદ પડતો નથી. અમારાખો વરસ બગડી જશે એટલે ખોરાક બનાવવા માટે પણ એ લોકો એટલી મહેનત કરી હોય છે.
હા, એ તો છે જ એ લોકોને જે ઘણી વખત કેટલો અહ ખૂબ મહેનત પડે છે એટલે આ બધું જો લોકો ધ્યાન રાખે તો ખરેખર અહ આ સુધારી શકાય છે અને અન નો બગાડ રોકી શક કે છે અને આપડા બધા અહ ગરીબો છે એમને પણ અન્ન મળી શકે છે. એટલે ખરેખર આજનો આ ટોપિક ઉપર તમારી સાથે વાત કરીને મને બહ મજા
મ મને પણ બહ બહુ આનંદ આવ્યો
હા હવે આપડે પછી બીજા ટોપિક પર મળીએ ભલે તો રાખો હા જય શ્રી કૃષ્ણ હા હા